જબાઈ
હા, તમારો અવાજ આવી રહ્યો છે.
હા, તો આજે આપડે રસ્તા વિશે જાણવાના છે, જે કે આજના જમાનામાં જે સડક માર્ગ છે એમાં ઘણા બધા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે રસ્તાઓમાં અકસ્માત જેવી વસ્તુઓ વધી રહી છે તો એમ અને દૂર કરવા માટે આપણે થોડોક ઘણો ઉપાય જાણીએ તો આપડે એ વાત કરી શકીએ?
હા, વાંધો નઈ.
હમ, તો કાલની જ વાત કરીએ તો કાલે અમારે અઈયા જે રસ તો હતોને ત્યાં એમ વરસાદ પડ્યો તો. વરસાદ પડવાના કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયું. પાણી ભરાવા થી, બે જણા બાઈક સ્લીપ મારી ગઈ તો તે લોકોને એક્સિડન્ટ થઈ ગયુ એમ તો તે લોકોન પસી હો સ્પિટલ લઈ ગયા એમ એ માટે છે ને આપડે હવે પાણીને દૂર કરવા અને વરસાદ જો પડે તો‌ રસ્તા પર પાણી આવી જાય તેને દૂર કરવાના છે તો આપડે તેમના માટે ઉપાયમાં છે ને કે આપડે ના-ના-નારૂ લાખી શકીએ છીએ. જેથી જો વરસાદ પડે તો પાણી નાડુ દ્વારા બહાર નીકળી જાય છે અને આવી જો આપડે બધી જગ્યાએ મોસ્ટ ઓફલી જોવા જઈએ તો પાણી બધી રસ્તાઓ વચ્ચે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાથી લો કોને સ્કૂલ જવામાં કે પછી ઈ બહાર નીકળવામાં કે રસોઈ રસોઈ બનાવવામાં કે બધું પ્રોબ્લેમ પડે છે. જેના મતલબ કે અનાજ લેવામાં અને આ વરસાદના પાણીના કારણે તો બગડે છે પરંતુ જે ખેડૂત લોકો એ જે પાક પાકને રોપણીને કરી હોય છે તેમાં પણ ઘણું બધા નુકસાન હાથ ધોવા જોવા મળે છે. તો રસ્તા રસ્તા સાથે સાથે બધું રસ્તાઓમાં પણ પ્રોબ્લેમ પડી રહ્યો છે તો આ બધું રસ રસ્તાની નિકાલ કરવાની અને જો રસ્તો સરકાર નહીં બનાવે તો તેને માટે યોગ્ય પગલા લેવું જરૂરી છે. કારણ કે જો રસ્તો જ સેફ નહી હશે તો દુર્ઘટના વારંવાર થતી રહેશે અને દુર્ઘટનામાં લોકો ના જીવ જાય છે કે પછી લાગે છે. એના કારણે લોકોમાં જે લોકો કામ પર જતા હોય હોય છે કે પછી રોજગારીમાં પ્રોબ્લેમ પડી શકે છે. જેના કારણે આ એ લોકો ઘરનું ભરણ પોષણમાં થોડું મુશ્કેલ પડી શકે છે એમ આથી જો કાર્યને આગળ વધારવું હોય તો રસ્તાઓ સારા બનાવવા જરૂરી છે અને જો પાણી વરસાદ પડે તો પાણીને બહાર નીકળી જાય તેવું રીતે યોગ્ય નાળુ અથવા રસ્તા ઉપર કાણા વાળા રસ્તા પત્થર વાળું બધુ દૂર કરવું જરૂરી છે. ખાડામાં એમ જોઈએ તો પૂરો રસ્તો જ બનાવવો જરૂરી છે. પરંતુ જો વરસાદ આવ્યાજ કરે છે તો રસ્તો બની શકે તેમ નથી તો આ રસ્તા ખાડા પડેલા છે ને પાણી દ્વારા દૂર કરી શકે છે તો તમે એમ એ વિશે શું જણાવશો?
વાત તમારી સાચું છે કે જેવું કે ચોમાસામાં પાણી ઘરાતા રસ્તાઓ પણ જેમ જે પાણી ભરાય છે છે તે છે છે તે પાણી સંગ્રહ થતા તે રસ્તાઓ પર લીલ બાજી જાય છે તે લીલ બાજતા તેઓને આ પાણી ન નિકાલ થાય પછી તે રસ્તાઓ લીલનુ ચીકણાસ થવાથી તેઓ ટાયરને ગ્રીપ પર ચીકણી પકડ પકડતા નથી તેથી ગાડીઓને સ્લીપ મરવાનો ભય હોય છે. જેમાં કે આજના તમને કાલે કાલેની જ વાત કરી તો આ કોક્રિટ વાળા રસ્તા ઉપર તરત જ અ ચીકણાસો પકડી નઈ છે. જે કે નાના નાના વહીકલોને તે કે ચીકણસ્યો કે તે આ ટાયરને ચીકણા પડવાનો સ્લીપ ખાવાનો ઘણો ભય રહે છે જેમકે ક કાર તમને કાલની જ વાત કરી તો તેઓ કે બે વ્યક્તિ જતા હતા તેઓને ટોકેટ વાળા રસ્તા પર જ થ થોડી સ્પીડે જતા હતા તેઓનેને વણા માં થોડી બ્રેક મારવાથી તેઓને ગાડીઓની સ્લીપ ખાઈ ખવા જવાથી તેઓને એક્સિડન્ટ થયો હતો જેઓને વધુ ઈજા નથી થઈ કે જેમ તેઓ ના વધારે સ્પીડ ના ના હતી જેવું કે તેમને જો વધારે સ્પીડ હતી તો તેઓને વધારે ઈજા જેમકે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવતા જેમકે હોસ્પિટલ જવામાં આવતી તો તેમને ઈજાનો નિર્જાથતી તેઓનેતે કોંગ્રીટ વાળા ર જેમ કે મોટા વાહનો માટે જ સરળ છે જેમ કે મોટા વાહનોમાં આ પણ તેમને મોટા વાહનો માટે જોવા જશું તો નાના નાની વિહિકલો માટે આપણે શું કરીશું? તે માટે ડામરના રસ્તાઓ પણ સરળ હોય છે જેમ કે તેઓને ડામરના રસ્તાઓ પણ હતો નથી જેમ કે દમણ રસ્તા ઉપર થતું નથી જેમ કે લો કો આજના સમયમાં લોકો ઘણો હું કોંક્રેટ વારો રસ્તાઓ નો ન ઘણું માનવું નહી જેમ કે જેઓ ચોમાસામાં ખુબ જ ચીકણાસું ચીકણાસ ધરાવી લેય છે જેમ કે કોંક્રેટ વારા રસ્તા પર સિમેન્ટનો ઉપયોગ થાય છે સિમેન્ટની સિમેન્ટ ઉપર લીલ બાજવાનો ઘણો ભય રહે છે ભય રહે છે જેમ કે સિમેન્ટ અને કોંક્રેટ વારા રસ્તાઓ ડામબર તો જેમ જેમ ડામબર પર લીલ ન ની બા જેમકે ડાંબર અને કબજીઓ માંથી બનાવામાં આવે છે જેમકે ડાંબર નો ઉપયોગ
તો સારો છે તેથી ડામ્બર વાળા રસ્તાઓ પણ સારા છે જેમ કે મોટા વાહનો સરળ ઉપયોગ નથી જેમ કે તમને ઘણો ઉપયોગ કરવા માટે કોંક્રટ વાળા રસ્તાઓનો ઘણો ઉપયોગમાં કેમ કે નાના વિકલો માટે બેસ સરળ નથી જેમ તેઓ ચોમાસામાં ખુબ જ ભારે પડે છે જેમકે એ ચોમાસામાં લોકો ઘણા વ્યક્તિઓ નું પુમ પડે નાની બાઈકો ઉપ પડે છે જેમ કે મોપેડ અને સ્પ્લેન્ડર ઉપર પણ સ્પ્લેન્ડર ઉપર સરળતા નથી જેમ કે આજના સમયમાં લોકો સ્પલેન્ડ કોં કોંક્રેટ વાળા તો ડામ્બર રસ્તાઓ સરળ હોય છે જેમાં આ
અકસ્માત થવાનો ઓછો ભય રહ્યો છે જેમ કે ચોમાસામાં ઘણો વરસાદ હોવાથી તેઓને રસ્તાઓ પર લીલ બાજી જાય છે જેમ થોડોક કાદો લાગવાથી તેઓને ચીકણા પડી લે છે તે તે કારણે તેઓ ડામ્બર વાળા રસ્તા ઉપર થતું નથી તેથી ડાબર વાળા રસ તાઓ સારા હોય છે જેમ કે ઘણા મોટાકો કે જેમ કે ટ્રક કે જેવુ જાતું હોય તો તેઓને સ્લીપ ખાઈ જતા તેઓ ટ્રકોને આગડી આવી શકે છે જેવું કે ઈજા થાય શકે છે તેમને વાગી શ કે છે જેમ કે તેઓને મૃત્યુની સંભાવના હોય છે ભય રહી ભય હોઈ શકે છે. જેમ કે તે ઓ ડામ્બરવાળા રસ્તા પર એવું કશું નથી થતું કેમ કે અકસ્માત થતા હોય છે પણ જે કે ઓવર સ્પીડ ઓવર સ્પીડ વાળા વાહ હનો જેમ કે તેઓને વધારે સ્પીડમાં જતા હોય તે લોકોને અકસ્માત થઈ શકે છે પણ પરંતુ જેઓને બે કસૂર માણસો જેમ કે નાની સ્પીડ થોડી સ્પીડ જતા હોય તો જેઓને ના ઘણાવ ઇજા થઈ શકે નહી જેવ કે તમારે શું કેવું હતું
જો અમારે એ કેહેવાનું છે કે જો તમે કીધું કે મોટા ટ્રક ને પેલુ સિમેન્ટ વાળા કોકરેટમાં જો રસ્તામાં સ્લીપ થઈ જાય છે એ વાત બરાબર છે પરંતુ જો અમે ગામડા ની વાત કરીએ ને તો ગામડામાં શું છે કે જ જ્યાં જોય ત્યાં રસ્તા પર ડામણ વાળા રસ્તા બનાવેલો હોય છે ત્યાં ખાડા ને એવું બધું હોય છે તેના કારણે લોકો પડી જાય છે સ્લીપ ખાઈ જાય છે. અને જો તમે એમ કીધું કે મોટા વાહનો નીચે બાઈક સ્લીપ થઈને આવી જાય છે તો મૃત્યુ પામે છે લોકો પરંતુ એવુ જ છે પરંતુ જેનો યોગ્ય નિકાલ લાવવા માટે એ અલગ અલગ બે રોડ બનાવવો જરૂરી છે મતલબ કે બે સર્કલ જેવું બનાવાનું છે. કે તેમાંથી એક પર બાઈક જ ચાલે એક પર ટુ વ્હીલર જ ચાલે એવું લેન્ડ ત્રણ લેન બનાવવું જરૂરી છે. હમ્મ ટ્રક વાળી અલગ લાઈન ફોર વ્હીલર વાળી અલગ લાઈન ને બાઇકવાળી તેથી અકસ્માતો થતા અટકાવવા માટે આ ઉપાય આપડે જોઈ શકીએ છીએ અને જો ટ્રક ટ્રક ની વાત કરીએ તો ટ્રક લોકો બી ફાસ્ટમાં જાય છે પરંતુ જો વણાંકમાં એ લોકો બી સ્લીપ મારે તો ઓવરલોડ ગાડી હોય તો ગાડીમાં બ્રેક નથી લાગતી તેના માટે બી પણ અકસ્માત થવાના સંભાવના રહેલા છે. ગાડી ટુવિલ ની વાત કરીએ તો તમે કીધું જે લીલ બાજી જાય છે લીલ ને સાફ કરવા માટે રેગ્યુલર રોજના પાણી નુ છંટકાવ જરૂરી છે પરંતુ જો વરસાદનું પાણી પડશે તો લીલ તરત નીકળી આવશે એમ એના કારણે લોકોમાં હોસ્પિટલ જવા માટે તેમજ અન્ય ખાડાઓની લીધે ટાઈમ મોડું થઈ જાય છે જેથી લોકો હોસ્પિટલ જતા જતા મૃત્યું પણ પામી શકે છે. અને લોકોમાં એ છે કે ગામડાવાળુમાં કે જ્યાં ખાડા અને એવું હોય છે ત્યાં વરસાદ પડે તો ભરપૂર પાણી ભરાઈ જાય છે જેથી લોકોને નીકળવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો તે તેમને નિકાલ કરવા માટે છે ને કે યોગ્ય રીતે બહાર તેને લાવવા માટે પાણી ને બહાર કાઢવા માટે અને પાણી જો ન સંગ્રહ કરે તેને તેવુ કરવું હોય તો ક્રોકેટ ઈ કોકરેટ રસ્તો બનાવવો જરૂરી છે દામણ નો બનાવ ડામર પીગળી જાય છે તડકામાં એ માટે ડામણનો રસ્તા વધારે જરૂર છે પરંતુ ગામડાઓમાં ડામણ રસ્તા માં ખાડા પડી જાય છે વધારે વજનના કારણે જો ટ્રક તમે કીધું તેમ ટ્રક ટ્રક ને એવું આવી આવર જવર હોય તો ટ્રકમાં વધારે પેલું થવાથી રસ્તાઓમાં ખાડા મોટા એવું બધું પડી જાય છે જેના કારણે ટુ વ્હીલ વાળો ફોર વ્હીલ વાળો એ એ લોકોને ઘણું મુશ્કેલ પડે છે. કેઠે જવાનું હોય તો તેના માટે આ ટ્રક વગેરે નું અન્ય કારણસર આ બધું આ કરવું જરૂરી છે અને રસ્તાઓ પર ખાડા છે એને પૂરવા જરૂરી છે. તેથી આપણે એમના વિશે આગળડી વાત કરીએ ચાલે છે ભાઈ તમને ટાઈમ હોય ત્યારે તમને પછી કોલ થોડી વારમાં
હેલો વાંધો ને એ એના વિશે આપણે આગળ વાત કરીશું જેમ કે તમે કહી રહ્યા છો કે કોંક્રટ વાળા રસ્તાઓ ઉપર અને ડાંબર વાળા રસ્તા ઉપર પણ ગણા ત્રણ લઈન એવું જેવુ કે ગામડામાં પણ ત્રણ લા કે હોવા છતા હોવી નથી કેમ કે ગામડાઓમાં તેઓ જમીનનો વધારો ઘેરાવો કરી શકે તેવુ તે સારા નથી હ આગળ
હા ઓકે ઓકે એમ.
હ હરે હા
આઈ ટેસ્ટ.